હલો.
રામ રામ ભાઈ ને.
રામ રામ.
એમ કરો છો?
બસ જુઓ ને આ મજા સે.
હા, હા, હા બરાબર સારું છે. હવે હું એમ કઉં છું કે આ કોલ કર્યો છે એમાં તમને નિયમ તો ખબર જ હશે ને?
હા, હા, ફરક છે. ખબર જ છે.
હા, હા, હા. તો ક્યાં હમણાં તમારી એક્ઝામ પૂરી થઈ બોર્ડ ની એવી વાત સાંભળ્યો. કેવી ગઈ એક્ઝામ?
એક્ઝામ તો તમે જવા દો ને બઉ સારી ગઈ એમ જો એક્સપેક્ટેશન કર્યું હતું ને વાંચીને જતો હતો એના કરતાં પણ સારું છે. હવે રિઝલ્ટ આવે એના પર છે.
સરસ હવે રિઝલ્ટની જ વાત જોવો બાકી તો હવે તમે જે મહેનત કરી હશે તેનું ફળ તો તમને રિઝલ્ટમાં દેખાઈ જ જશે.
હા, એ તો છે જ. કારણ કે લગાતાર લગાતાર ચાર પાંચ મહિના થી તાબડતોડ મહેનત કરીને અહ પેપર આપ્યું છે એટલે એ પ્રમાણે સારું જ ગયું છે ને આગળ માર્ક્સ પણ સારા જ આવશ
ના ના ઘણો સારો કેવાય સાંભળીને અહ ખુબ જ આનંદ થયો તો આગળનો શું વિચાર છે પછી તમે જે લાઈન પકડી છે તેનામાં કઈક વિચાર્યું છે આગળ શું કરવું છે કેમ કરવું છે.
એટલે અત્યારે તો તો મે કોમર્સ લાઈન પકડી હતી ટવેલ્થ પૂરું થયેલું ને હવે હું આગળ કોમ્પ્યુટર લાઈનમાં જેમ કે મને ઇન્ટરેસ્ટ છે પહેલે થી એટલે હું એ લાઈન જ પકડીશ. એટલે બી સી એ કરવાનું વિચાર્યું છે.
ના ના ઘણું સરસ છે તો તમે જે મહેનત કરી આ વખતે પરીક્ષા અહ ચાલી પણ લાંબી કારણ કે વચ્ચે રજાઓ પણ ઘણી મળી અને તમારી મહેનતો પણ ઘણી સારી છે હવે આ વખતે જોઈએ ને ઘણા બાળકો કેહે છે કે પે પરરો સારા ગયા છે તો એ પ્રમાણે આ વખતનું રિઝલ્ટ પણ સારું આવવું જોઈએ.
ના એટલે હવે કેવું છે એમાં કેવું છે હવે પેલા કરતા તો હવે બધું ઘણું સારું થઈ ગય પેલા તો કેવું હતું એ રજાઓ બહુ ઓછી હતી બા નામની રજાઓ હતી રવિવાર વચ્ચે આવી
બરા
છે જેને ન વાંચ્યું હોય આખું વરસ્તે પણ વાંચી શકીએ.
તમારો અવાજ બઉ કપાય છે.
આ કઈ કરું અવાજ આવી રહ્યો છે.
હા હવે અવાજ આવે છે. પેલા શું છે નેટવર્ક તમારું ધીમું હશે ને એટલે અવાજ નહીં આવે.
હા એ જરાક અત્યારે શું? કાલે વાવાઝોડું ગયું ને એનામાં નેટવર્ક
અરે હા હા તેમાં તો શું શું ઘણું નુકસાન થયું છે? લોકો ના તો ભાઈ સોલાર પેનલ ને બધા ઉડી ગયા છે. અને વિચાર કરો હવે પાછો નખાવાનો ખર્ચો ને બધું, તમે વાત જવા દો, કાલે અચાનક તું જોવા તો આ સાડા સાત પોણા આઠે એટલું પવન લાગ્યો કે, બધા અહીં અમારે રસ્તા ઉપર તો ગાડીઓ બધી ઊભી રહી ગઈ બોલો, અડધો કલાક માટે,
નહી પવન જ એટલો એટલો ભયંકર હતો કે ટુ વ્હીલર વાળા તો, ગાડી ચલાવી જ નહી શકે. એવો પવન હતો. અને દેખાવ તો કઈ નહી. કેમ કે અત્યારે બધું રસ્તાઓના કામ ને, બધું ખોદ કામ એટલે એના કારણે ધૂળ પણ બહુ ઉડે, એટલે કોઈને કઈ દેખાય જ નહી. એને નુકસાન પણ થાય.
ના ના તમારી વાત સાચી છે. આમાં શું છે કે? એટલી બધી ધૂળ ઉડી ને ને એ ધૂળમાં કશું દેખાતું જ નતું, મેં મોબાઈલ ની ફ્લેશ ચાલુ કરી ને, એટલે આમ ફ્લેશ ની આગળ તો એટલી બધી આમ ધૂળ જ આવે, લાઈટ પણ જતો રહ્યો હતો. એટલે બધી ગાડીઓ આજુબાજુ ઊભી રઈ ગઈ. કારણ કે, એવામાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય.
હા! એટલે એમાં કેવું હોય માણસો પેનિક થઈ જાય. આગળ શું કરું તેમને વિચાર ના આવે? કેમ કે, આગળ પવન જ એટલો જોરમાં ફૂંકાઈ રહ્યો કે, પોતાનું બેલેન્સ જ નહી જાળવી શકે.
હા હા નઈ વાત સાચી છે. આમાં શું છે કે, ઘણી બધી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે. એના લીધે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. આજે જ સવારે મેં ન્યૂઝ વાંચ્યા અને હમણાં પણ હું ન્યૂઝ જોતો હતો ને ત્યારે મેં જોયું. ન્યૂઝમાં કે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે. અને આપડા અહિયાં તો કેરીનો પાક હમણાં પાક એકદમ ઇમ્પોર્ટન્ટ કહેવાય, હવે તે પાકમાં એક તો આ વાવાઝોડું ને ઉપરથી વરસાદ એટલે એ એ પાક એટલો બધો ખરાબ થઈ ગયો છે. ને એમ પણ આ વખતે ઠંડી નહી હતી એટલે, કેરીઓ આવી જ નથી. હવે કેરીઓ નથી આવીને સામે ડિમાન્ડ પણ છે, કેરીઓનો પાક નથી થયો, એટલે આ વખતે ભાવ તો બહુ જ રેવાના છે. કેરીઓના જોજો.
એ તો છે હવે, આખું શું કેહેવાય સિઝન પૂરું થાય એટલે, આપણે કેરીની જ રાહ જોતા હોઇએ કે ક્યારે આ આપડું શું કેહેવાય આને? ઠંડીની સિઝન પૂરી થાય ને, ક્યારે કેરીનો રસ ખાવા મળે તેની જ રાહ જોતા હોય. કારણ કે છોકરાઓની વેકેશન બી પડે ને, ઉપરથી રજાઓ હોય. માહોલ સારો હોય ત્યારે કેરીનો રસ ખાવાની તો મજા જ આવે. પણ, આ વખતે લાગે નસીબ માં નહી હશે કે, કુદરતી માહોલ જ એવો બદલાઈ ગયો છે. અચાનક કે જે ઊગી હશે કેરી તે પણ નીચે પડી ગઈ.
હાઆઆ અમારે અંયા આંબો છેને તેમાથી કાલે પવનો એટલો બધો લાગ્યો કાચી કેરીઓ જેટલી બધી પડી ગઈ કે વાત જ જવા દો તમે.
નઈ નઈ નહી પાછું એનું મૂળ મૂળ નીકળ્યા હશે. તે બી પાછા આવતા બહુ વાર લાગશે, ત્યાં સુધી તો આપડો ઉનાળો પતી જશે.
હા એટલે જ ને એને આ વખતે અમારા ભાણીયા બધા આવવાના હતા. એ લોકોને કેરીઓ ખાવાની ઈચ્છા બહુ હતી. પણ કાલે વાવાઝોડામાં એના ફૂલ નવા આવ્યા હતા તે પણ પડી ગયા અને કેરીઓ લાગી હતી તેમાંથી બી ઘણી બધી પડી ગઈ એટલે આ વખતે એ લોકોને. અને કેરીની છે એવું લાગે છે. અને ભાવ પણ વધારે છે એટલે એવું લાગે છે કે, આ વખતે થોડુંક લિમિટમાં ખાાસું ઓછી ખાસું.
ભાવ તો હવે શું કેવાય કે? બધામાં જ ભાવ વધી ગયા અનએક્સપેક્ટેડ ભાવ કારણ કે, આ વિશ્વ લેવલે આટલો મોટો યુદ્ધ ને બધું ચાલી રહ્યું, એટલે આપણું અરધી ઉપરની વસ્તુ મોંઘી થઈ ગઈ પેલા આપડે એમ જ કેતા કે. સોનુ મોંઘું, ચાંદી મોંઘું હવે જે જરૂરિયાતની વસ્તુ છે તે પણ, મોંઘી થઈ ગઈ તમે જુઓ તો.
ના ના વાત સાચી છે.
ને હા તમે કેરી બેગ લેવા જાઓ, આપણે આપણા ધંધા માટે કેરી બેગ લેવા જઈએ તો પણ, રોજ લેતા એનાથી ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા પ્લસ માં મળતી થઇ ગઈવ એટલે તમે વિચારો, કેટલી મોંઘવારી વધી ગઈ.
ના ના બધે આપડે તો હવે બધા કે છે. જે આપડે સાંભળ્યું છે. પણને બારે ગયા નથી એટલે ખબર નથી પણ બાર જેટલી તકલીફ છે ને બીજા દેશોમાં, વિદેશોમાં એના કરતા એવું કે છે કે ભારતમાં સારું છે. મોંઘવારી તો ત્યાં પણ વધી છે અહિયાં પણ વધી, પણ આપડા અહિયાયા શું છે કે એટલી બધી પ્રમાણમાં એ લોકોના પ્રમાણમાં નથી વધી, ને આપડી ગવર્મેન્ટના લીધે છે કે શું છે આપડી ગવર્મેન્ટ ઘણું સારું કર્યું છે, બાકી દેશોમાં તમે જોશો આપડા પા નજીક ના દેશ જ પાકિસ્તાન છે ત્યાં પેટ્રોલનો ને ડીઝલનો ભાવ સાંભળો તમે, તોતા પુરાવાય જ નહી ને લોકો સાયકલ ઉપર આવી ગયા છે બોલો.
તો કેવું પાકિસ્તાન દેશો આપદે પણ
હ હ હજી પણ તમારો અવાજ બહુ કપાય છે.
હા હવે આવ્યો?
હવે આવ્યો, એટલે કે તમારું વાઈફાઈ નેટવર્ક છે કે પછી
ના ના ફાઈવ જ નેટવર્ક જ છે પણ હમણાં ખબ ખબર નહી આ બે ત્રણ દિવસ થી આવું થાય છે.
હા એ કાલે વાવાઝોડું ગયું ને ઠંડરસ્ટોમ એટલે એના લી હોઈ શકે આ પ્રોબ્લેમ.
હ એના લીધે જ થતું છે, કેમ કે સવારથી જો તો ઘણા બધા કસ્ટમરો સાથે પણ મેં વાત કરી તો આવી રીતે નેટવર્ક પ્રોબ્લેમ જ આવી આવી છે.
હા વાત સાચી છે, અને હવે આપણે ભણવાની તો હું વાત કરતો તો, ત્યારે તમારા ભાઈઓની એક બધા ભાઈઓ ન હજી તો નાના છે ને તમારાથી?
હા અમે મારાથી એક મોટું જ ભાઈ છે અને બીજા બધા તો નાના છે મારાથી.
અચ્છા, એટલે આખ તે બોર્ડ માં ખાલી તમે જ હતા ને?
હા હું હતો, અને હા હું જ હતો. તો હું જતો આવતા વર્ષે આવશે બીજા બે નાના ભાઈ.
બરાબર બરાબર, સરસ તો તો તમારા તરફથી ઇન ઇન્સ્પિરેશન મળશે એમને કે બોર્ડમાં કઈ રીતે કેવી રીતે પ્રિપેરેશન કરવીને શું કરવું એટલે એમના માટે પણ ઈઝી થઈ જશે.
હા એ તો છે જ કારણ કે હવે આપણા ઈન્સ્પિરેશન લેવા કરતાં પણ એ લોકો એડવાન્સ જ ચાલતા હોય ને સ્કૂલમાં, ને ટુશનોમાં એડવાન્સ જ કહી દે કે આ વસ્તુ આવી રીતે પૂછાશે એટલે એ લોકો એ પ્રમાણે પ્રિપેર કરી લે. અચ્છા.
ના ના એવી વાત તો તમારી બરાબર છે, આમાં તો શું છે કે ભાઈ તો પણ થોડો ઘણો સપોર્ટ હોય એટલે ઘણો સારું, ને બોર્ડ ની એક્ઝામમાં તો શું છે કે લોકો પેરેન્ટ્સ લેવા મુકવા આવતા હોય, ને એ લોકોને બી ટેન્શન હોય કે છોકરો સારું પરર્ફોર્મન્સ આપે તો સારું એમ. તો ભવિષ્ય એનું સારું થઈ જાય એમ.
એ તો બધા મા બાપ ઈચ્છતા જ હોય કે એનુ ભવિષ્ય સારું થઈ જાય.
હા એટલા માટે.
હમ્મ. એવું જ છે. બધું આગળ ચાલ્યા જ રાખશે.
ચાલો મળીએ પછી ક્યારેક. તમને રૂબરૂ મળશું ને આરામથી હા, ચાલો, ઓ કે. હા.